હા હવે હભળ હા. હા ફ્રી છે બેન.
હમ કઈ નઈ અમે આપી્યા યુ જી સી નેટની એક્ઝામ.
કેવી આવ્યો.
ઠીક છે સારું હતું અ. થોડી કે ઓછી હો તો આમું માછલું તે હિસાબે, પણ હવે હારું છું.
એમ આવડેલું કે આપણા લેવલ નું ક હતું કેમ?
હા ઓય એટલે છે ને મને એવું લાગે ને કે આપડે એમે ન એકી સાારસ એમપ વાછી નેી બધું કર ખઈ જાય. પણ બધું કરવા પડે યાર મેં તો કર્યું નહ ત હાર.
હા તને જયશ્રી માતા જયશ્રી મે કીધેલું.
હા.
હ કે મેં કીધું તું ચાર શેર ની ચપડી ખોલી દેને મેં કીધ તું ચાર શેર ની બડી નોટ ભેગી કરી દે. એટલે તારું કામ થઇ જ હે. હ
હમમ, તે અમાં એમાં હું છે મેટલે આ પે ઉપર થોડું ઘણ આઈડિયા હતી. ઘણું પૂછાયેલું આપડે ચારસમાં આપડણે જે એટલું ભણેલા ને તે હિસાબે તો. બછું એનું હતું ઘણું બધું. પણ અમુક વસ્તુ તો છે ને નહી જેવું યાદ આવે યાર.
નીજે ક આવે ને તો બેન તું મેં તો એવું કે મેં કાવ્ય પ્રકાશ મોડે ગય્યું. બે દિવસ અગાડી બે ત્રણ દિવસ અગાડી, કાર્ય પ્રકાશ તો બહ ક છે. મેં ખરજ બે દિવસ બે ત્રણ દિવસ પેલા કા્ય પ્રકાશ મેં ક જોયું એમ નોટસ થ રેડી. બે ત્રણ દિવસ પછી હમણા આજે પેપર ડે એમાં જ્ક કરવાની નથી મે શુંન પેપર થોડાક બે તણ હતા ને તેની પ્રિન્ટ કરાવી દીધીને. રાજા હવે જઉં મારામાં કેટલું પાણી, બધું ભૂલી ગલી.
હમ હમ.
એટલે મતલબ છે એમ. પણ મધબ ફરક પડે કે છે ને એટલું મે જોયું કે છે ને આમ ધીમે ધીમે ધીમે ધીમેમ આપડે લખીને કરેલું હોય ને, વ્યવસ્થિત એક વાર જોઈ ગ રાખે ને તો બહુ મસ્ત ફરક પડે. એટલીસ્ટ તરા પર બેઝિક નોલેજ હો ત પર નોલેજ થોડુંક જ હોય પણ એના